હા ગુરુદેવરાજ
ગુધુધ ગુડ ઇવનિંગ.
ગુડ ઇવનિંગ. કેમ છો?
મજામાં.
હમ... શું ચાલે છે? બોલો
ઉમમ વરસાદના ટોપિક પર વાત
હમ બહું વરસાદ છે.
હમ બો હેવી રેન્જ છે. અ બધે જ પાણી બી ભરાઈ ગયા છે. આખો દિવસ આખી રાત વરસાદ પડ્યો આજુ હમણાં બી હાલ બી ચાલુ જ છે, વરસાદ
અને સ્કૂલો બધી બંધ છે. છોકરને હોલિડે આપી દીધું હમ...
હ એટલે બોવ હેવી રેન છે, ને હિસાબે બધી સ્કૂલો બધે પાણી ભરાઈ ગયા છે, ને બધા અમુક જગાઓ પર એટલે.
તમારૂ કોઈ ટોપિક?
બસ હેવી રેન છે. રેન વરસાદ બોવ છે એટલે ઘરે જ છો આજે.
કામ કરવા બી બહાર જવાયુ નથી.
હમમ....
ઘરે બેસીને બધા પણ ફોન આવે છે. ફોન કરી દે કરીએે છે.
મારા ઘર અહીએ પાણી ભરાઈ ગયા છે. બધે પાણી ભરાઈ ગયા છે. બધે મૂકી ગયામાં એટલે
એ બાજુ તો કાલે ગયેલો હતો. કૂતપાળ ના ગરનાળા નીચે અ ના મોગરાવાડી નું ગરનાડું છે, ને એમાં પાણી ભરાઈ ગયાતા. હાલો. હલો.